હાલ
બોલો બોલો.
હાલો અચ્છા મારે અરે તમારું મારે તમને એક તો પેલા સૌથી મજામાં છો ને? અને ઓકે અ એ શરીરમાં વજન ઘટાડવા હ આ માટે કરવું જોઈએ કે જેમ જ કરવું છું મત છેે એ જોડા મને જણાવો ને.
અ એક તો તમે પૂછ્યું એ પ્રમાણે અમે બધા મજામાં છીએ? તમે બધા બી મજામાં જ હશો? અને બીજું ઈ કે તમે જે પૂછો છો મને કે વજન ઘટાડવા કે યોગ સારું કે જીમ સારું. બરાબર છે તો મેં છે ને મારા જીવનમાં જ બધા જ પ્રયત્નો કર્યા છે યોગા બી કર્યા અને જીમ બી કર્યા ઝુંમ્બા કર્યા પાવર યોગા કર્યા હોટ યોગા કર્યા પિલાટી કર્યા બધું જ કરી લીધું પણ એમાં બી શું થાય છે જયારે આપણે યોગા કરીએ. ને ત્યારે યોગા કરતી વખતે આપણને ખરેખર ભલે એમાં સમય લાગે છે વજન ઘટતા કે આપણા બોડીમાં જે બી શરીર માં પણ મુશ્કેલીઓ હોય એને બધું વ્યવસ્થિત ચલાવતા. એમાં થોડોક સમય નીકળી જાય છે. પણ સૌથી સારું મારા હિસાબે જીમ કરતા યોગા વધારે સરસ છે એમ.
એટલું બધું જ પ્રયત્ન ચૂક સારું કેવાય તો તમને આગે છે કરવા પર મતલબ એ રીતે એટલે આ બધું વારા ફરતી તમે પ્રય તન કર્યા અત્યારે આ બે વસ્તુઓ માંથી એમ કહો છો તો તમે જે આ વિવિધ અ જબરત્નો કર્યા છે તો શું એમાં કારણ કે મારે તો કેવું છે કે મારા ઘર ની પાછ પણ છે અને એક યોગા યોગામાં જેલું ટ્રાયલ્સ આપે એવી રીતે એમાં હું ગઈ હતી. નતું કારણ કે જીમ મને ગમે છે. એ ખું બધા જે મંડી પડે છે ને કસરત લવલીનેસ અને ત્યાં મ્યુઝિક ચાલુ હોમોસ્ફિયર હોય છે એ બ વાતાવરણ ને પણ કસરત કરવાનું મન થાય. પડું છે ને આમ કંટાળાજનક બધા બો અને એક તો છે ને યોગામાં મોટી હો એ લોકોને જોઈ ને એટલે મેં સાંભળી જુવાન ર રહેવું હોય ને તો તમારે તમારાથી નમે વિતાવો તો એ મને જીવ મારક થતું હતું કારણ કે બધા એટલા છોકરા હોય કે છોકરીઓ કે જોઈ આપે પણ આવું બધું કરવું છે. જયારે કે યન મન શરીર વાળતા હોય. તો એ થોડાક ઢીલા એક તો મનમાંગ કમ કરી આ બધી કસરતો કરવા જ. જતા હોઈએ મને જોઈએ કે આમ બધા ઢીલા ડમ થઈને તો આપડો જુસ્સો ક્યાંક ને ક્યાંક એટલો બધો હવાનો જ કંટાળો આવે તો એટલામાં પૂછી પણ જો આ બે
હમ
એ સીવા પ્રયત્નો કર્યા છે એમાં તમને કઈક ચોક્કસ થી મને જણાવો તો હું પણ ગોતીશ કે એનું કે ક્યાં કૈ
જુઓ કેવું છે કે જે તમે કહો છો ને કે યોગા કર યોગામાં બધા મો ટ્યુમર ના હોય તો એવું નથી હોતું તમે તમને ખ્યાલ હોય તો આપણા શિલ્પા શેટ્ટી એક અભિનેત્રી છે અને મલાઈકા અરોરા કરીને જે અભિનેત્રી છે એ લોકો તમે જોશો ને તો જીમમાં તમને ક્યારે બી એમને અ આપણું સોશિયલ મીડિયા પર કે કોઈ પણ કઈ એ જગ્યાએ એ લોકો ક્યારે પણ જીમ ના ફોટા કે જીમમાં કઈ કસરત કરતા હોય એવા બધા વિડીયોને નથી નાખ્યા એ લોકોએ પણ અને એ લોકો બી હવે કઈ બહુ નાની બી નથી ને બહુ મોટી બી નથી. પિસ્તાલીસ પચાસ વર્ષની આસપાસની હશે. બરાબર પણ એ પહેલે થી તમે તો એનું નામ એમની બુકો બી આવેલી છે. શિલ્પા શેટ્ટીની તો બુક પણ છે કે તમે યોગ કરો એમ અને તમે એને જુઓ તો તમને આજે બે દીકરા બચ્ચાઓની માં નથી લાગતી બરાબર ને તમે જયારે ટાઈમ મળે ને ત્યારે એમની એક બુક કે પછી ઓડિયો બુક કેવું કઈ હોય તો તમે જોજો પણ મારા હિસાબે જે તમારી અ સમજ શ તે છે એ બરાબર નથી લાગતી કારણ કે જીમમાં તમે કહો છો એ પ્રમાણે હોય છે નાની છોકરા છોકરીઓ બધા એ લોકોને જોઈને આપણને એસી ચાલુ હોય મ્યુઝિક ચાલુ હોય તો આપણને આમ થોડી મજા પડે એ વાત તમારી સાવ સાચી છે પણ મારું પો ન દાખલો હું તમને આપું તો ત્રણ મહિનામાં મેં સોળ કિલો વજન ઘટાડ્યું હતું જીમ જોઈન કરીને બરાબર અને તરત જ જેવું મેં જીમ છોડ્યું? બધું મારું રૂટીન પર પથારી ફરી ગઈ એમ કેહેવાય. કેમ કે શું છે કે ત્યાંગ જેવી રીતે વજન સોળ કિલો ઘટ્યું ને એવી રીતે છવ્વીસ કિલો મારું પાછું વધી ગયું. જીમ છોડ્યાથી ને એજ વસ્તુ હવે મેં યોગા જોઈન કરી લીધા છે. યોગા ક્લાસમાં હું લગભગ ત્રણ ચાર મહિનાથી જાઉં છું. તો ત્યાં મારું એવું છે કે મારું દસ કિલો વજન ઘટ તટી ગયું છે પણ હવે હું લગભગ પંદર એક દિવસથી જતી બી નથી. અને કઈ મને પોતાને કવાય ને કે શરીર માં જરા બી એવું નથી લાગતું કે મારું વજન વધી ગયું હોય કે મારી ચરબીમાં વધારે વધારો થયો હોય એવું જરા બી મને ફરક નથી લાગતો. અને બીજું સૌથી વધારે વિશેષ સારું શું છે ખબર છે. કે જયારે તમે યોગા કરો ને ત્યારે તમને એક એમાં મેડિટેશન બી આવી જાય શાંતિ અને તમારા મનને કેવી રીતે મક્કમ કરવું ઈ બી આવી જાય. જેમ કે જેીમ કરો તો તમને શું આમ ધીંગા મસ્તી કરતા હોય ને બધા નાચતા હોય ને એવા ગીતો વાગતા હોય તો તમારું મગજ શાંત ન રહે તમારું મગજ સતત ને સતત કામ કર્યા જ કરે કર્યા જ કરે એવું યોગામાં નથી હોતું તો હું તમને સલાહ આપ આપી કે તમારી નજીકમાં જે બી યોગ કલા કે યોગ શાળા હોય એમાં એક ટ્રાયલ તો એક કે બે આજકાલ બધા જ આપી રહ્યા છે અને નાના નાના છોકરીઓ અને છોકરાઓ તમે જુઓ બધા યંગસ્ટર્સ તો આપણને એવું નવાય લાગે કે આ આખી કેવાય ને કે આખી બધા જનરેશનની જનરેશન હવે બદલે છે અને જીમને છોડી ને યોગ ના માર્ગે બધા આવે છે તો એક વખત હું મારા કહેવાથી તમે જરૂર બે દિવસ ટ્રાયલ લેવા જરૂર જજો
અચ્છા સારું વાત છે આ તો ઘણી સારી અને મને લાગે છે કે તે તમાર યોગા રોજ કરવા જોએ જોઈ આને ક્યાંક ઘણા જ આપણને અને બીજું મારે ત તને એમ ક કીધું કે અ હને જણાવ્યું કે તમારું વજન તો એના પ્રત્યે થોડો હું તમારા અભિપ્રાય નથી એટલા માટે કે કદાચ તમે જોડ્યું છે એટલે તમને અત્યારે નથી સમજાતું વાત છે કે કોઈ પણ એટલે આજે છે ને આ તો જીડ્યું છે કે જેમ આપણે છોડી એટલે વધી જાય ને એવું બધું થાય છે તો તમે જેમ નહી તમે કોઈ પણ જેને કહેવાય કે તમે કોઈ પણ શારીરિક કસરણ ચાર મહિના સુધી વ્યવસ્થિત પછી અચાનક જ જોઈને છો છોડી દો એની અસર તમારા જે મળી ગયા હોય એના બદલે જે ચરબી કમાતા સ્વાભાવિક છે પછી એની માટે જે તમે યોગા છોડીને કદાચ તમને દસ દિવસથી હશે પણ થોડા સમય પછી તું લાગશે કે ના ના તો યોગા છોડવા તે વધવા જ લાગ્યું છે એટલે મને લાગે કે જે કરતા રહીએ ને તો કદાચ ફરી વધતું નથી હોતું પણ હળવું ને ઘટાડવું ચાલે જ રાખે. એટલે બે બે મહિના મૂકી દો તો બધું પાછું હતું ત્યાં પણ તમારા જે મને તમારું જીમ પ્રત્યેની જે મારી જે ભાવના ના ઓછે ખે મૂકીને એક વખત ચોક્કસ જ કારણ કે શું આપણા શરીર માટે શું સારું એ જ જોવાનું ક્યાક આપણના મનને પણ ઈ વસ્તુ ગમતી અભિપ્રાય તમારા કહેવા પર બદલાવી ન તો ચોક્કસ જ કરવા છીશ આ બે ત્રણ દિવસ જે ટ્રાયલ કરવા અમને મળ અને પછી એવું હશે તો કદાચ બાર મેળ એક સાથે ન ભરું પણ એકાદ જ કારણ કે મને ખ્યાલ છે કે તમારોું મત એ ખરેખર મૂલ્યવાન છે છે કારણ કે તને બધું અ કેહેવાય ને કે. તમારું જે પણ વસ્તુ પ્રત્યે નુ એ ખૂબ. ખુબ જ તમારાથી જાણવા માટે એ મારી ઉમત છે એ મારી માટે ઘણો એટલે હું ચોક્કસ જ. અ પી અને યોગા ક્લાસ એક મહિના એના માટે કરીશ બીજું એના સિવ. વાય કઈ તમારી કોઈ આદત કે. કોઈક આપડો તે કયો સમય લેવો જોઈએ. કે જે આપણા શરીરને ફાયદા થાય.
જુઓ જેમ તમે પૂછો છો કે કયો સમય તો સમય તો સવારનો સમય જ એકદમ મહત્વપૂર્ણ હોય છે શરીર માટે પણ બધાને એવો સમય હોતો નથી કે સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠો અને આપડે યોગા કરીએ કેમ કે આજ કલ આપણેે જ્યાં રહીએ છીએ ને જે પ્રમાણે આપણે કામકાજ કરીયએ છીએ. એ પ્રમાણે બધાના રાત્રે બાર સાડા બાર તો વાગી જ જાય છે. અમે ગમે એટલું કયો કે મને કામ ઓછું જલ્દી પતાવીશ અને જલ્દી સુઈ જઈશ તો ઈ બરાબર થતું જ નથી આપડે ગમે એટલી કેવાય ને કે કામ કરી લઈએ ઓછા પતાવી લઈએ પણ ઈ થતું જ નથી. એટલે મારા હિસાબે તો જે સવાર નુ ટાઈમ છે. સાત થી આઠ હોય કે આઠ થી નવ હોય કે બહુ બહુ તો તમે દસ થી અગિયાર જાઓ એટલે બાર વાગ્યા પછી તમે યોગા કરો ને એ મારા હિસાબે બરાબર નથી. એટલે સવારના ભાગમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરી શકતા હો તો તો બહુ સરસ છે. ચાર સાડા ચાર વાગે ઉઠી ને તમે એકદમ ફ્રેશ થઈને પેલા યોગા કરવા બેસી જાઓ એનાથી વિશેષ કઈ સારું નથી. પણ ન થતું હોય તો બઉ બહુ તો ટ્રાય કરવાની આપણેે એ પાંચ અ દસ થી અગિયાર ની વચ્ચે આપડણે પૂરું કરી નાખીએ અને અગર એ નથી જ થતું એ તમને સાંજના ભાગમાં જ ફાવે છે તો તમે એક વખત માટે સાંજના ભાગમાં કરી લો એમ. પણ સારી વાત હોય છે સવારના માટે.
ત્રોમા પણ કીધું છે કે સવારે વહેલ. લા ઉઠી તમારી નોર્મલ જે તમારી એનજી જી હોય ઘણી બમણી હોય છે. તો ચૂક લાગે છે કે કદાચ સવાર માં કરે યોગાનું મહત્વ કે જોયું. બની હકે તે દિવસ ના બીજા કોઈ પણ સમય થતી હોય છે તો. ચોક્કસ અખી અને ખુબ જ. જલ્દી થી ફરી તમને સંપર્ક કરીને જણા જણાવીશ એ પ્રત્યે નો બદલાયો અને તમા મારી વાત પછી હજી મને એમ લાગે છે કે નાના હ તો ફરી મળશું અને ફરી વાતો કરતા રે.
આવજો.